હા હા કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ હું પણ મજામાં છું શું ચાલી રહ્યું છે, હવે આજકાલ તમારી ઘરે.
બસ કઈ નહી આરામ ચાલી રહ્યો છે, તમે બતાવો તમારી ત્યાં શું ચાલી રહ્યો છે. ખા ખાવાની તૈયારી થઈ ગઈ?
એજ હું એજ કરતી હતી.
અચ આ શું બનાવો છો આજ સ્પેશિયલ ડીશ?
છું સેન્ડવીચ બનાવી દો છોકરાઓ બહુ હેરાન કરે છે કે આ બનાવો નવ નવું એ લોકોને ખાવાનું જુએ હોય. ઘડીક માં પાણીપુરી બનાવો ઘડીકમાં સેન્ડવિચ બનાવો.
હા એ તો જ છે છોકરાઓને તો પછું આવું બધું જ ગમે.
તોવે છે.
હ એ તો છે જ કઈ ન સેન્ડવીચ કઈ સેન્ડવીિચ બવો છો વેજીિટેબલ સેન્ડવીચ કે પછી આ મસાલા સેન્ડવીચ.
મસાલા સેન્ડવીચ બનાવશો હું તમને કેવી તમને કેવું સારું લાગે?
મને તો આ મસાલા સેન્ડવીચ વધારે ગમે પણ ક્યારેક ટાઈમપાસ માટે વ જલ્દીમાં જોઈએ ને તો હું પછી આ વેજીિટેબલ સેન્ડવીચ બનાવી લઉં.
હું પણ હું પણ પણ હવે આજે તો હું મસાલા સેન્ડવીચ બનાવવા વાળી છું.
હા એનાથી હું કે પેટ પણ ભરાઈ જાય છે અને રા ના આમ કે ભાઈ બીજું કઈ બનાવો નહી તો પણ ચાલે. તમે કોઈ બીજું સાઈડમાં બનાઓ કે
ના ના નહી કઈ જ નથી ફક્ત આ સેન્ડવચ જ બનાવીશ.
હમ્મ.
હમ્મ હા મને પા બાળકો ને તો આજકાલ તો આપણને પણ આવું નવું નવું ખાવાનું બહ જ ગમતું હોય છે નહી.
હા મને પણ બહ ગમે અલગ અલગ વેરાઈટી બનાવવાની ની મજા પણ આવે ને પછી આ ખાવાનું પણ બહુ મજા ટાઈમ તો લાગે ટાઈમ તો બો લાગે.
પર બનાવી લેએ અઠવાડિયા માં એક વાર તો હું આવું કઈ બનાવી જ લઉં છું રોજે રોજે સાદું ખાતા જ હોઈએ છે. તો અઠવાડિયામાં એક વાર છો છોક છોકરાઓ પણ ખુશ અને આપણે પણ ખુશ.
. તો તમે બરાબર કીધું આ છોકરાઓને પણ મજા આવી જાય એના પછી આપણને પણ મજા આવી જાય એમ તો છે કે મને પણ બહુ ભાવે આ બધ આઈટમ. વેરાયટીસ ઘરે બનાવીએ તો પછી નુસ નુકસાન પણ નહી કરે બહાર ના કરતા ઘરે બનાવીને આપણે સાફ સુથરા તરીકેથી બનાવીએ એટલે શરીરને નુસ નુકસાન પણ ન થાય અને અ બાકી આ બધું ખાવાનું પણ થઈ જાય.
હા એજ એજ હું પણ એજ કેવાની હ કે છોકરાઓને ભાવે પછી આપણને ન આપે તો બહાર ખાવા મો મોકલવા પડે એના કરતા આપણે ઘરે બનાવીએ. અને આપણી સેફ આપણે આપણા હિસાબથી બધું હેલ્ધી હેલ્ધી બનાવીએ તો એ છોક છોકરાઓ માટે પણ સારું. અને પણ આમ કોઈક વાર આમ લાગે છે કે ઠીક છે કોઈક વાર જીદ જ ઉતારીએ બહાર અને આવી જઈએ. એ એ એ મજા તો થોડી અલગ જ હોય છે. કોઈ કોઈ વાર બહાર જવાની
હા કોઈક વાર તો જવું જ જોઈએ બહાર આમ નથ થીકે ભાઈ બ અ ડેલી ઘરે જ બનાવો ને દ ઘરે જેમો એમ છે કે ભઈ ક્યારેક તો બહાર નીકળવા જોઈએ ને બહાર નુ ખાવા જોઈએ મહિનામાં એક વાર તો પ્લાન કરવો
હા કરવો જ જોઈએ, અને ફેમિલી જોડે જાઓ, કાં તો આપણા ફ્રેન્ડ સર્કલો જોડે જાઓ, તો આમ થોડું સારું લાગે, રોજે રોજે ઘરે પણ નહીં ગમ
હા રોજે રોજે ઘરે નહી ગમે, ક્યારેક તો આપણને નીકળવા જોઈએ, કે ભાઈ બાર જઈને કઈક ક ફરી આવીએ, પછી નવા ન ન્યુ કપડા પહેરીને બાદ જઈએ પછી કેફે વેફે, હસબન્ડ સાથે ફરી આવીએ ને કઈ ખાઈ આવીએ તો પણ મજા આવે મને આમ ક્યારેક તો હું પણ કરું કે ભઈ, ક્યારેક તો બાર જઈએ અને પછી ટાઈમ આપણે ટાઈમ પણ સ્પેન્ડ કરીએ એકબીજા સાથે અને મજા
હા એ તો છે જ, મને તો છે ને, આ બધા કરતાં મને મારું કમ્ફર્ટ ફૂડ તો છે ને, દાળ ભાત જ લાગે છે, મને દાળ ભાત બહુ ભાવે
અચ્છા દાલ ભાત તમારા ફેવરેટ છ
હા, હા, હા, મને દાળ ભાત બહુ સરસ લાગે છે તેમાં અથાણું હોય, પાપડ હોય તો મ
હા, હા, એ તો બરાબર કીધું, અથાણું, પાપડ, હા, અથાણું ને પાપડ એના તો દાલ ચાવલ નેનાથ ચાર ચાંદ મળી
હા, હા, એ એટલે જ મને મન આમ કમ્ફર્ટફૂડ લાગે મને એ આમ એ સારું લાગે અને એને ફટાફટ બની પણ જાય ને પાછું એ
આહ, આ હું પણ આ સાસરામાં આમ જ કરું. ક્યારેક આમ થાય ને તો રા ડેઈલી રાત ના કાંઈક થોડાક દિવસ પછી આમ જ કરું કે ભઈ દાલ ચાવલ મૂકી દઉ, અને ફટાફટ બની પણ જાય, અને કામ પણ જલ્દી પતી જાય છે.
હા, હા એટલે જ એટલે જ, હું પણ એવું જ કરું છું. અને ખાવામા પણ સારા લાગે એ. હા, મને તો છે ને આ બધ બધા કરતાં મને મીઠાઈ પણ બહુ ગમે છે ફાસ્ટ ફૂડ પણ ગમે છે, મીઠાઈ પણ ગમે છે તમને?
હા મીઠાઈ તો મને પણ બહુ ભાવે પછી ફાસ્ટ ફૂડમાં પાણીપુરી છે પછી સાઉથ ઇન્ડિયન ફૂડ, હું ત્યા અવાજ નહી આવતી મળે? હલો.
તે છે બોલો ને.
હા હા મને આમ હા હા એજ કેહેતી હતી કે મને તો પાણીપુરી પાનીપુડી બહુ ભાવે પાનીપુરી છે પછી આ ચાટમાં બધી જ આઈટમો ભાવે, અને પછી આ સાઉથ ઇન્ડિયન ફૂડ ભાવે પછી આ ચાઇનીઝ આઈટમો બહુ ભાવે મને.
અચ્છા ચાઇનીઝ ભાવે તમને મને ચાઇનીઝ થોડું ઓછું ભાવે મને સાઉથ ઇન્ડિયન ડિશ વધારે ભાવે, મને આમ કઈ ઓપ્શન જ નહીં મળતું હોય ને જે ત કે તમે કેવો છો ફેમિલી જોડે બહાર જઈએ, તો છે ને સેન્ડવચા તો આ સાઉથ ઇન્ડિયન મને આ બે ડિશ સિવાય કઈ દેખાય જ નહીં, મને
હા કોઈ ના, હા કોઈ પણ મને તો હું બહાર તો વધારે કરીને આ ડોસા કે આવું મને બહુ મસ.
હ હું પણ, હું પણ હું પણ મને પણ ઢોસા બઉ ગમે છે હું પણોસા મને આમ બધું પૂરું ચેક કરી, અને હું એન્ડ માં કહી દઈશ ડોસા લઈ આવ. હા. તો એ મને હા, લાસ્ટ ઓપ્શન મારું એજ બચે છે કે ડોસા લઈ આવવો. એ સારા લાગે અને પછું એ એ શરીર માટે પણ સારા છે. કમ. વધારે એ નથી કે હા કે એમના શરીર થી નુકસાન થાય હોત ખાવાથી. બારનું બહાર થઈ જાય અને શરીર નું પણ આપણને જોવાય. જાય.
હા એ તો બરાબર કીધું તમે, આપણા શરીર ને પણ નુકાન ન કરે એટલે ડોસા, મને પછી આ મંચુરિયન ને આવા બધા ભાવે હા મંચુરિયન છે પછી છે, આ ટ પીઝા વગેરા એ બધા બી પણ બહું ભાવે મને.
કરાઓને પણ એજ બધું ભાવતું હોય છે, બટ હું ઘરે જ બનાવું છું. હમણાં જ અઠવાડિયા ભર પેલા જ મંચુરિયન બનાયવા, હા, હમણાં જ અઠવાડિયા પર પેલા જ ઘરે જ મંચુરિયન બનાયવા, બધાને બહું ગઈમા. અને એમાં માર રા હસબન્ડે પણ મારી બહુ મદદ કયરી.
ઓહ, તો-તો સારું છે. હસબન્ડ મદદ કરે ને તો પછી વહેલું મંચુરિયનમાં બહુ ભેજામારી છે, બહુ ટાઈમ લાગે, હા.
ધી વસ્તુ બનાવવામાં એને કટિંગ કરવામાં.
પછી કેવી રીતને બનાયવા તમે મંચુરિયન મને પણ આઈડિયા આપો તો, મને આમ તો ખબર છે પણ ક્યારે હું ટ્રાય નહીં કર્યા. એક વાર બોલ થી ત્રણ વરસ પહેલા ટ્રાય કર્યા હતા.
છા, અચ્છા.
હા.
હલો, હા, હા, નહીં, નહીં, હું તો બહુ સિ સિમ્પલ જ છે આપડે જે પણ પતા ગોભી હોય ને મોટી
હા, હા.
એને બારીક કાપી લેવાની, ઝીણું-ઝીણું કરી દેવાનું એને. એના અંદર ગાજર છે, કેપ્સિ કમ છે. પછી અહ જે તમને, હા એ પણ ઝીણા-ઝીણા કાપી નાખવાના, પછી સ્વાદ આપણે જે મસાલા જોતા હોય એ મસાલા નાખવાના. પછી એના અંદર છે ને કોર્નફ્લોર, કોર્નફ્લોર હોય ને? એ થોડું નાખવાનું, જેનાથી બાઇન્ડિંગ સારી, હા જેનાથી બાઇન્ડિંગ અને હું મે કોઈ લોકો મેદુ પણ નાખે છે પણ હું મેદો થોડો અવોઇડ કરું છું, કારણ કે એ આપણા શરીર માટે સારું નથી.
હા, મેદો તો નુકસાન કરે.
હા, એટલે હું કોર્ન ફ્લોર નાખીને જ એની બાઈન્ડિંગ કરી દઉં છું, પછી નાના-નાના એવા નાન કડા બોલ જેવા બનાવી અને એને તેલમાં તળવાના, બસ. થઈ ગયો, અને ગ્રેવી અગર તમને ગ્રે, હા એ સિમ્પલ જ છે, અને તમને ગ્રેવી વાળા ભાવતા હોય ને તો લસણ છે એ બધું લઈને, આપણે તેલ માં નાખવાનું, લસણ-વસણ આમ કરી નાખવાનું, પછી સોયા સોસ છે, ચીલી સોસ છે, અને થોડો કોર્ન ફ્લોરનો પાણી કરવાનું, હા થોડું કોર્ન ફ્લોર હોય ને આપણું, એનું પાણી કરીને એમાં નાખવાનું. પછી બસ આ રસો પડી જાય પછી આપડા મંચુરિયન એમાં નાખી આ થઈ ગયું રેડી થઈ ગયું સિમ્પલ જ છે એ તો. પણ આ બધું કાપવામાં કરવામાં નહી પણ આ કાપવા કરવામાં હા એમાં વાર લાગે આપડી જે પત્ત ગોબી હોય ને એને આમ છીણવામાં વાર લાગે.
હા. એના પછી પતલા પતલા સ્લાઇસીસ માં કા
નહી એમાં કાપડ એમે છીણવા પડે આ આપણે કઈ રીતે દૂધ આપડે મુઠિયા બનાવે તો દૂધી આમ કરે આપડે.
હા એજ ને તો એનું તો પાણી નીકળે ને પછી.
દબીને બાર કાઢો ને એ તમે બરાબર વાત કરી નહી તો પૂરા બાઈન્ડ થશે જ નહી.
હા એજ ને મને આમ કે ભાઈ એ પાણી પાણી નીકળે ને એટલે મારે સોફ્ટ નહી થાય ક્રિસ્પી એ સોફ્ટ થઈ જાય છે ક્રિસ્પી નહી બન
હા તો એના માટ ને જ્યારે તમે પત્તા ગોબી અને એમાં શું કરવાનું તમે પત્તા ગોબીને બધા વેજીટેબલ્સ એના ભેગા જ એક બાઉલમાં મૂકી દેવાના પછી મીઠું નાખવાનું એની ઉ ઉપરજ તો શું બધું મીઠા ના કારણે બધા પાણી છુ છોડી દેશે. પછી જોર થી આપડે બંને હાથ અડીના વચ્ચે લાઇને ને બધું પ્રેશર આપીને બધું પાણી કાઢી દેવાનું. પછી પાછું બીજા બાઉલમાં કો ફ્લોર અને બીછી મીઠું ને પછી મસાલો નાખી ને પછી એને બાઈન્ડ કરવાનું આમ તો તમાર
ઓકે હા એજ ને મારે એમ કે ભાઈ ક્રિસ્પી હું પાણી પણ નીકળ્યું છું પણ બરાબર રીતે કઈ હ હોઈ શકે કે બરાબર રીતે પાણી નીકળ બિયાની આશે
હા એટલે એટલે તમે છે ને એમાં મીઠું નાખીને બે મિન મૂકી દેવાન તો એમાંથી પાણી પછી નીકળી જાય.
હા બરાબર છે. તો આવી રીતને હું ટ્રાય કરીશ તો પછી દેખ જોઈએ કેવો બને.
હા હા જરૂર જરૂર ટ્રાય કરો તમારે તમે પણ નવી નવી વાનગીઓ ઘરમાં બનાવાનું ટ્રાય કરવામાં મજા જ જુદી છે હવે તો શું છે યુટ્યુબ છે ઓનલાઈન છે તો એમાં કેટલી બધી રેસીપીઓ આવી જાય છે.
હા એ તો છે જ. કેટલી બધી આપણને ન્યૂ-ન્યુ વેરાયટીઝ આપ
પર પેલા આવું નહીં હતું ને, પેલા યુટ્યુબ નું થોડું આપણું ઇન્ટરનેટ થોડું ઓછું હતું તો એક કારણે અહ ન્યુઝપેપરના અંદ ર આવતી, કોઈક નવી-નવી વાનગીઓ અઠવાડિયામાં એક પેપર એવું આવતું કે એના અંદર નવી-નવી વાનગીઓ લખેલી આવતી. તો હું તો એ વાંચી-વાંચીને ટ્રાય કરતી.
હા. એ તો મને ની ખબર.
હા, નહી તમ, નહીં પેલા આવતી હતી અઠવાડિયા માં એક પેપરની અંદર મતલબ બધા પેપરોની અંદર એક કેક પૂર્તી આવતી એમાંથી એક પૂર રતી આવતી મંગળવારે કે ગુરુવારે મને યાદ નથ થી આવતું, પણ એમાં બધું એમાં, હા. તો એમાંથી હું. બધું એમાં છે ને ઘરની જ બધી આપડી મહિલાઓ માટે જ જોઈએ પૂરતી પૂરી એમાં. આપડું હેર નું સ્કીન નું. બધું નવી નવી વાનગીઓ પછી કયા મોસમના હિસાબથી કપડાં પહેરવા એ જ બધું એના અંદર આવતું હોય.
હા તો તોછ સારું છે.
હું વાંચતી અને એમાંથી. હું જોઈજઈ ને પછી ઘરમાં બનાવતી. એટલે મને શોખ છે પહેલાથી જ નવું નવું બનાવવાનું હા મને પેહેલાથી જ બહુ શોખ છે નવું નવ. બનાવવાનો.
હા તો કઈ નઈ એ તો સારું છે કે પેલાથી જ છો.
પણ મારી સેન્ડવીિચ બનાવી લવ હા ચાલો ચાલો હા જ હા.